હા અવાજ આવે છે.
હમ આવે અવાજ
હા હા બરાબર બોલો કેવું ચાલે છે અત્યારે
બસ અજ્યારે સારું રેડી
એવું એમ અને ગરમી વગેરે કેવું છે.
ગરમી તો હ છે. વાદળ વાળું વાતાવરણ છે ગામડામાં ગરમી થોડી ઓછી છે. તમારે ત્યાં વધુ હોય છે ગરમી
હા અહિયાં તો શહેરમાં તો બધું જ હોય કારણ કે જે સાધન વગેરે ચાલતા હોય ને તેના કારણે પ્રદુષણ એવું બધું ઘણું થતું હોય છે અવાજ ન એના કારણે શહેર તો થોડું ગરમ ગરમ જ હોય
હમ હમ હવે ગામડામાં આ થોડું વૃશો ને વધુ વગેરે વધુ હોય એટલે વાતાવરણ થોડું ઠંડુ હોય બાકી ગરમીમાં થોડી રાહત હોય શકે હા હા સારી શુદ્ધ હવા પણ મળે બરોબર હવા પણ શુદ્ધ હોય
હમ હમ
હા પણ સિટીમાં ધંધા પાણી વગેરે માટે તો સિટીમાં જવું જ પડે એમ ગામડા કરતા સિટી માં એના માટે આમ બાકી ગામડા માં રેડી મજા બીજું તો
હમ સિટીમાં તો કેવું કે આપડે જે રોજગારીની તકો મળી રહે છે ગામડા વાળા તો ઓછું હોય અને અહીંયા તો સુવિધાઓ પણ બધી એ મળી રહેતા કોઈ દવાખાનાની સુવિધા કોઈ કોલેજ વગેરે
ગામડા માં તો પશુપાલન નું ને ખેતી નું ને વગેરે એવા પોતાના ધંધા પેલો કરતા હોય કોને
હા હા
ખેતી નું પશુપાલન નું વધુ થાય ગામમાં
હમ ગામડામાં એ વધું થાઈ
સિટીમાં નોકરીને ધંધા રોજગાર નું વધુ ઉભેલું હોય એટલે સિટીમાં ખર્ચા બી એવા હોય અને ગામડાના ગામડા મૂળ જાતે ઉત્પાદન કરી ને બધું ગુજાહણ કરતા હોય
હમ હમ હ હા અહીંયા તો શહેરોમાં તો કેવું કે રહેવું પણ ઘણું મુશ્કેલ જ હોય કારણ કે દરેક જગ્યાએ તને એવી સારી હવા હવા એવું પણ ના મળે ને ફ્લેટમાં પણ કેવું કે ભાડું તમે ભાડા પરર મકાનમાં રહો તો એને પણ વધારે ભાડું ચૂકવવું પડે આપડે એ ગામડામાં તો એટલું બધું મોંઘું ના હોય
આ ખર્ચા બી એવા વગેરે વધુ ખર્ચા એ પણ હોય ને એમ નોકરી કરતા હોય તો સેલેરી બી સારી જોઈએ તો ઘરનું ગુજારણ ચાલેને કે
હમ
સેલેરી ઓછી તો ઘરના ખર્ચા પૂરા ના થાય
હા, હા
એટલે ગામડામાં બધું ઘરે થાતું હોય એટલે હેડી જાય પશુપાલનનું વ્યવહારો હોય એટલે દૂધ વગેરે બધું અનાજ ને બધું ખરે ઉત્પાદન થાય એટલે
હમ એટલે નોર્મલ આપડે ઘરનું બધું ચાલી જાય ગામડામાં રહીયએ તો પરંતુ પોતાને થોડુંક વધારે કમાવું હોય તો બાર નીકળવું કરવું જરૂરી છે અત્યારે તો
બહાર નીકળવું જરૂર છે એ વાત સાચી
હમ અને અત્યારે તો કેવું છે કે નોકરી મળવી પણ
હમ હમ હા હા નોકરીમાં બી ઘણી બધા માણસો અલગ અલગ અલગ અભ્યાસ પૂરણ કરી નોકરીને શોધમાં જ હોય છે પણ નોકરી માટે નોકરીને લાયકાત ભી થવું જરૂરી.
હમ.
અલગ અલગ ફિલ્ડમાં નોકરીઓની રિક્વાયરમેન્ટ તો હોય છે પણ જે જેવા ફિલ્ડની. વેલ્યુ હોય પ્રમાણે નોકરીની તક મળે હોને.
હા શું છે . નોકરી પેલી તકો પેલી લાયકાત બધુ છે પરંતુ નોકરી મળતી જ નથી એમને.
હા હા મુંગે નોકરી માં એવા ફુગા ભી હોય શકે કોને મુકે એવી નોકરીઓમાં.
હા, હા કારણ કે અત્યારે તો કેવું છે કે આપડે જે એમએસસી આઈટી વગેરે કરીએ છી એમાં પેલા બે વર્ષ થી શું કરતા હતા બધાને એવું લાગ્યું કે અહીંયા જો તક સારી મળશે એમ એટલે બધા તેમાંજ જે કરી અને અત્યારે ફુગા જે બધું થઈ ગયું છે.
હમ, હમ, હમ વધુ એડમિશન બધા સ્ટુડન્ટના ઉપર ફોકસ . ટેકનોલોજી વાળા વિષયમાં પાછો બીજા દેશ આપણા કરતા આગળ છે એટલે થોડું જ વધુ આગળ આવી ગયું એટલે આપડો હજી ભારતમાં મુળ ટુલ્સને બધા જૂના છે. ભારત પાછળ છે કોને એના કારણથી વિદેશોના ટુલથી એમ્પ્લોયની જરૂર ઓછી પડે એમ. સિસ્ટમથી કમ થઈ શકે કોમ.
હમ, હમ.
એના કારણથી એ આઈ કારણે
હમ, હમ બરોબર. એ આઈને જ નોકરી બધું ખાઈ છે કો ને કોડિંગ કરવા માણસ ની જરૂર પડતી નહિ. એક દસ માણસનું કામ એક આ કરી નાખશું એટલે છે. અમે માણસો શું કરવા કંપની હાયર કરે કોને?
હમ, હા અત્યારે તો એવું જ છે કમે પણ જગ્યાએ તમે કદાચ એ આઈ સારી રીતે યુઝ કરતાં આવડતું હોય ને તો તમે એને દસ ઘણા જગ્યા તમે એકલા જને મસ્ત કામ કરી લો એમ. તમને સેલ સેલરી પણ સારી મળે છે આગળ.
હ, હા.
આજે જયારે એ આઈ લોન છે ને ત્યારે પણ ઘણા બધા જે એમ્પ્લોય હતા એમને રિજેક્ટ કરી દીધા હતા. હ, નોકરી માંથી છોડી મે કેમ કારણ કે એ આઇ આયીને એના કારણે.
હા, હજી હાલ ભી અમુક ઘણી બધી કંપનીઓ એમ તો હાયરિંગ કરે છે જેને એનું હજી અમુક માણસો ને ઓછું નોલેજ હોય રાખે પણ કોઈ સેલેરીમાં ઈન્ક્રીમેન્ટ એવ શું કરે એવું બધું પ્રશ્ન થાય ને
હમ હમ હા અત્યારે તો એવું બધું ઘણું થાય છે
હમ, આપડે એ પથી ગયું હે ગ્રેજ્યુએશન.
હા એ આઈના કારણે કેવું છેું કે જે રેમને પ્રાઇસની પણ વધારો થયો છે અત્યારે. લેપટોપ વગેરે એને એમની જરૂર પડે ને તેમ એના કારણે આવું બધું ઘણું એમ.
હમ ઘણું બધું બરોબર.
હ છેલ્લા લગભગ છ મહિનાથી તો લેપટોપ ને જે મોબાઈલની પ્રાઇસ છે ને એમાં પણ વધારો છે. આપણે જો મે મોબાઈલ લગભગ પંદર હજારમાં લીધેલો હતો. અને અત્યારે હું પ્રાઇસ જોઉં તો વધી ગઈ છે એમ સત્તર હજાર થઇ ગયા એટલે એટલો બધો વધારો થયો છે. આ એના રેમના કારણે. જે એ આઇ એના કારણે આવું બધું થયું. મારી પાસે રેડમીનો મોબાઈલ હતો અને અત્યારે એને પ્રાઇસ વધી ગઈની તમારે તમે પણ ચેક કરશોને તો એમાં પણ એને પ્રાઇસ વધી ગઈ છે. આ જે મે હા ન્યૂઝમાં જ જોયું તું કે મોબાઈલ ની પ્રાઇસમાં વધારો થયો છે આજ રેમ ના કારણે અત્યારે લેપટોપ પણ જે પેલા સસ્તા મળતા હતા ને એમાં પણ લગાતાર વધારો જોવા મળ્યો છે આપણને
એટલે મારે નવો મોબાઈલ લેવાની ઈચ્છા હ એમાં કય મોબાઈલ સારો કંડિશ નક વગેરે હોય ને જે ફ્યુચર સારા માં આવતા હોય એ કંપની નો લેવાની ઈચ્છા છે કઈ કંપની નો લેવો જોઈએ
હા તો જો અત્યારે તો સેમસંગ કંપની અત્યારે તો સારી છે કારણ કે એમાં કોઈ લેગિંગ વગેરે એવી પ્રોબ્લેમ જોવા જ નથી મળતી અમુક તમે જો કદાચ જૂનો મોબાઈલ લઈ લો જે જૂની કંડિશન ન તો એમાં કદાચ હોય શકે લોકો અત્યારે નવા નવા જે મોબાઈલ આવે છે ને
ફ્યુચરે બી સારા સારા ફ્યુચરો હોય
હા સેમસંગમાં તો જે એઆઈ પોતાનું જે આવે છે ને એ પણ સારું હ છે
હા હા બરોબર
હમ તમારે જે પ્રમાણે બજેટ હોય તે પ્રમાણે તમે મોબાઈલ લઈ શકો એમ ઘણા મોટા મોબાઈલ જોતા હોય તો મળી જાય
હમ હમ એ તો જેવીય જ ને એવા એ પ્રમાણેના ફ્યુચર બ્યુચર વગેરે મળે કોને આઈફોન બી હોય આઈફોનની કિંમત એવી ઊંચી હોયમ
હા કારણ કે એમાં જે પ્રાઇવસી બધુંય એવું સારું મળતું હોય છે
હા સિક્કે અધ્યા આ ઊંચી સિક્યુરિટી એટલે કિંમત ની એ વધુ એમ પેકિંગ વેકિંગ વગેરે ઓછા પચન્ટ હોય કોહ ને બરોબર
એટલે તો ત ત્યા મોબાઈલ આઈફોન ના પણ કેટલા બધા મોકા હોય છે જે દોઢ લાખ થી પણ વધારે હોય છે કિંમત એવી કિંમત જે સેમસંગ ના મોબાઈલ છે ને તેમાં પણ હોય છે એ
હા હા હોય છે સેમસંગ વગેરે અત્યાર તો ઘણી બધી કંપનીઓ નવી માર્કેટમાં આવીને જ તેરી પાછી કો ને બને ભે થઈ ગઈ નોકિયા હતી જૂની કંપની અત નોકિયા માર્કેટમાં જોવા બી નહી મળતી કારણ કે માર્ અપગ્રેડ ના થયું એટલે માર્કેટમાંને નીકળવું પડ્યું બી કંપની બધી ગ્રોથ કરતી ગઈ અને આગળ વધી ગઈ
હા હા એ અત્યારે પણ સેમસંગ પણ ઘણી બધી વાયરલ પેલી ફેમસ કંપની છે એમ કારણ કે ત્યાંના જે કેમેરા વગેરે આવે છે તે એકદમ સારી ક્વોલિટીના હોય આઇફોનમાં પણ એવું જ હોય છે પરંતુ સેમસંગમાં ઓછી કિંમતે પણ તમને જે રિઝલ્ટ વગેરે મળતું હોય ને એ સારું મળતું હોય બ મોબાઈલને કમ્પેર કરીએ તો અંદર પ્રોસેસર ને પણ એવું બધું સારું મળે કે તમારે કોઈ હેવી ગેમિંગ વગેરે પણ કરી શકો ને એવું બધું પણ થઈ શકે એમ
હમ હા સેમસંગમાં ફ્યુચર બ્યુચર વગેરે સારા હોય છે
હા હા
હા હા બરાબર
એટલે જ અરે જે સેમસંગ ની કંપની છે એ છે કે કોરિયા ની છે સાઉથ કોરિયાની મે મને વાત મળી
ખવા હ બર
ત્યાંની હ અને આખા વિશ્વમાં હરા મોબાઈલ જ એને બના બીજું પણ હોય છે જેમાં સેમસંગ ની ટીવી પણ હોય છે એવું બધું પણ જોયેલું છે મેં બીજી પણ ઇલેક્ટ્રોનિક્સ જે વસ્તુ બનાવે છે.
હમ હમ હ સેમસંગમાં અલગ અલગ વસ્તુ ઘણી બધી હોય છે. ફ્રીજ, વોશિંગ મશીન વગેરે બધું સેમસંગ કંપનીનું
હ
અત્યારે પબ્લિક સારું પસંદ કરતી હોય એવું કાને, ફ્રીજ જે ટીવી છે વગેરે સેમસંગ ની બઉ બધી વસ્તુઓ તો ઘણી બધી હોય છે.
હમ હ
હરેક કંપનીની અલગ અલગ પ્રોડક્ટ તો હોય જ છે, પણ જે પ્રોડક્ટ જે કંપની જેવી બનાવે ને એની ક્વોલિટી વગેરે જે હોય એ પ્રમાણે માર્કેટમાં ચાલે.
હમ અત્યારે સેમસંગ જોુ ટીવી બનાવે છે ફ્રીજ બનાવે છે. એસીને વોશિંગ મશીનને જે એસએસડી હોય છે ને એ મેમરી ચીપ એવું પણુ બના અને પોતાની જે ડિસ્પ્લે હોય ને એ પણ બનાવા છે. એ સેમ કંપની અત્યારે તો ઘણી બધી ફ ફેમસ છે. જે આઈફોન હારે અત્યારે એને હરીફાઈમાં છે એમ, એટલી બધી છે સારી છે.
હમ હ ના નવી કંપનીઓ જેટલી માર્કેટમાં તો જે જે પ્રોડક્ટો નવી બહાર પાડતી જ હોય છે. પબ્લિક ને સારી ને યોગ્ય લાગે તો પબ્લિક ખરીદી ભી કરે. ક ટકાઉ વસ્તુ હોય.
હમ એની મજબૂતાઈ પણ એવી સારી હોય છે એના કારણે બધા લોકો સેમસંગ ના મોબાઈલ ઘણા બધા ખરીદે છે. પછી આપ આપ જે બજેટ પ્રમાણે આપણે મોબાઈલ કોઈ પણ લઈ શકીએ.
હા હા
ઓછા બજેટમાં પણ ને સેમસંગ ના મોબાઈલ સારા તમને મળી જાય.
હમ એમ તો અત્યારે એન્ડ્રોઈડમાં વિવો, ઓપો એ ભી કંપની તો સારી જ છે, એની બી નાના માણસો પર પ તો કરતા આવ હું બી સારું એમ તો
હમ તમે સામાન્ય યુઝ માટે આ વિવો ને એ કંપની ના મોબાઈલ લો
હા હા હા થોડી પ્રાઇઝમાં હારું મૂળ મળી રહે એમ. લેવર આવ કો ના મોટું હધે એવા ઊંચા ધંધાક્રિયા માટે જોતા હોય તો આપડે આઈફોન ની વગેરે પસંદગી કરી શકીએ સેમસંગ છે કો ને ઊંચા ક્લિટી ને
પોતાના કોઈ બિઝનેસ વે વગેરે માટે આઈકોન વગેરે હ સિક્યુરિટી સારી મળે આઈફોન વગેરે માં અને આ બીજા મોબાઈલ હોય ત્યાંમાં તો હેક થવાની પણ સંભાવના હોય છે જે આઈફોનમાં તો આવું હોતું જ નથી એમ બિલકુલ સિક્યુરિટી એકદમ સારી હોય છે.
હમ હાલના રેટિયા પ્રમાણે તો અત્યારે તો પબ્લિક આઈફોન નો યુઝ વધુ કરવા લાગી હોય.
હમ
હાલની જનરેશનમા આઈફોન પબ્લિક એટલું બજેટ ભી ના હોય તો બી આઈફોન ખરીતી હોય છે પબ્લિકે
હા હા એ અત્યારે તો એ ફજ ચાલે છે એમ કે આઈફોન હોય તો તમે પૈસા વાળ એમ ભલે ખાતામાં રૂપિયો પણ ના હોય તો એ છતાં એવું વસ્તુ એવું કરશે ઈમઆઈ ઉપર આઈફોન ખરીદી લે એમ?
હા હા ઇ એમ આઈ પર આઈ ફોન કરી છે કંપની ભી સવા ચાલે એ અમારી ઉપર થઈ શકે એટલે ઈ એમ આઈ પર લઈને પબ્લિક યુઝ કરે આઈફોન ને.
હા હમ અત્યારે એપલ પણ જે મેકબુક ને આઈપેડ ને એની વોચ પણ સારી એવી બનાવે છે. એની પણ કિંમતો ઘણી બધી મોખી હોય આપડે સામાન્ય લોકો ખરીદવું પણ મુશ્કેલ પડે જે એની વોચ આવે ને એ મેકબુક પર કેટલી બધી મોકીી હોય છે એમાં.
હા હા હા હ બધું પ્રોડક્ટ. તો ઘણી બધી હોય છેકો ને અલગ અલગ કંપનીઓની.
હમ હમ. આમાં એપલ માં એ મજબૂત એવી ડિઝાઇન ને જે ક્વોલિટી હોય ને ગુણવત્તા. એકદમ એ મસ્ત હોયમ પરંતુ કેવું કે આપડે કિંમત એની વધારે હોય છે.
હ આપડા નાના માણસો માટે કેવ જ વધુ પડે બજેટ. તો કારણ કે ભ મેન તો બજેટ પ્રમાણે આગળ જવાયમ.